હા કેમ છો
મજામાં છો તમે શું કરો છો
હા મજા બસ હું હમણાં ઘરે છું
અને દાદીની તબિયત કેવી છે
દાદી મમ્મી પપ્પાની તો બેસ્ટ સારી છે તમે શું કરો છો તમે ક્યાં બહાર છો કે શું.
જિ હા બાર
હમ.
તો કે તારા ઘરમાં મા બધા કેમ છે.
બધા મજા માં છે.
તો આપણે કાલે મળી શકીએ.
હા મળી શકીએ.
આપણે કાલે ક્યાં મલી શું? આપણે કાલે ત્યાં મલી શું.
તમે હમણાં ક્યાં
આપણે કાલે ત્યાં મલીશું.
તમે કહો ત્યાં મળીએે ક્યાં મળવું છે બોલો.
બરાબર સાજે મોલમાં મલી શકીએ.
ગાર્ડન માં મળીએે ગાર્ડન માં.
બરાબર કેટલા વાગે મલવાનો છો.
છ વાગે.
હો.
હમ.
પાં પાંચે વાગ્યાનો સમય બિલકુલ બરાબર છે.
પાંચ વાગે નો બરાબર છે ને હાં સારું.
હળું તમે પર આવી જશો ના
તમે શું કરો છો ઘરે બધા મજામાં તમારા છોકરાઓ બધા કેવા છે મજામાં છે ને
સ મજામાં સબ મજામાં
છોકરા
સબ મજામાં શો.
છોકરા બેઠા છીયે.
હમ. સારું તો કાલે મિલીએ પોતાનું ધ્યાન રાખજો.
સારું શું કેવું. હલો.
પાંચ પાંચ વાગે
પાંચ વાગે મલશો ને
હાં
હં
આવજો.
સારું આવજો. બાય બાય આવજો મળીએ હાં બાય.
હા.